હલો.
હેલો.
જે શ્રી કૃષ્ણ બેન.
જે શ્રી કૃષ્ણ.
કેસે હો?
બસ મજામાં. તમે કેવા છો?
હું પણ મજામાં છું.
મજામાં
હમ.
હમ. હોલી આવેલી છે. દસ દિવસ બાકી.
હમ, સરસ કયો સો તમે.
હમ.
રંગ, ગુલાલ, ફાગુન ના ગીત મન ખુશ થઈ જાય છે.
હા બચપનની હોલી યાદ આવે છે. પિશકારી, ગુબારા, હિચકેચ.
હા બેન સાચું ક્યોસો તમે! આંગણ ના બધા મિત્રો ભેગા પુરા ના માનો હોલી હૈ કહી ને રંગ
આ વખત ઘરે હોલી કેવી રીતે કરશો?
હ સવારે પૂજા કરશું. બપોરે ફરસાણ, સાંજે હોળી દહેન. તમે?
હમણાં હ હોલી દહન બહુ મોટું થાય છે. એક હફતા પહેલાથી લાકડા ઈકઠ્ઠા કરી...
હા સાચું કેહશો તમે બેન હોલીકા દહન ની કથા... પ્રહલાદ અને હોલિકાની વાત. બુરાઈ પર અછાઈ ની જીત છે.
હમ રાત્રે નવ વાગે તો... બધા નાારીયેલ અનાજ ચડાવે. હોલી માતા ની જય.
સાચું કયોશો બીજા દિવસે ગુલેલથી રંગ ખેલવાના.
હમ સાચું કેવો છો. આ વખત કેવા રંગ લાવ્યા?
હામ હા... હર્બલ રંગ બેન કેમિકલ વાળા નહીં. ત્વચા માટે સારા ગુલાબી, પીલા, હરા, નીલા.
હા. આ પાણી.... બચાવો પણ જરૂરી છે. ડ્રાય હોલી સારી.
સાચું ક્યોસો અને આંખ કાન નું ધ્યાન રાખવાનું છોકરાને... સમજાવાનું પડશે.
હા પુરણપોળી, દહીવડા, અઝૂરા...
હા બેન મેં દો કિલો મેદો લાયોસે અને બેસન લાવ જે... અને ઠંડાઈ પણ બનાવવાની છે. બાદામ શેક... કયા કેસર બાલી... અને અને અરે ના બેન. આપણે નથી પીતા પણ દુધ માં કેસર નાખીને પાશું.
અચ્છા અમારે યા તો પિયે છે.
સાચું કેવો છો તમે.
ઓલી મેરે સાત ગીત વગેરે ઓલી નહીં.
હા બેેન રાતને ગરબા પણ... થણે એ દાંડિયા સાથે રંગ.
મારા ઘરમાં જ છે. બલા નાચ નાચશું.
સાચું કયોશો અને હોલી મે દો હજાર... સોલા મેં નોટબંધી થઈ જઈ છે તમે...
હા પૈસા નતું રંગ પણ ઓછા પણ... આ વેર થી કામ ચલાવી લેવાતું હતું.
સાચુ કયોશો. પણ મસ્તીમાં કોઈ કમી ન હતી. દિલસે હોલી હતી.
હમ. દો હજાર વીસમાં કોરોનામાં ઘરમાં જે..
હા સાચું કયોશો વિડીયો કોલ પર હોલી... હોલી કુરીયરથી મીઠાઈ મોકલી હતી.
હા પણ એ સમય પણ આપને હિંમત ન હારી.
સાચું કહેશો હોલી એટલે જૂનો ઝઘડો ભૂલી જવાનું
સાચી વાત કરવા બૂરા ના માનો ના મછલા બેચાય છે ક્ષમા માંગો ક્ષમા કરો
હા સાચું કે છો અને હું પડોશીને પણ રંગ લગાવવાનો જાય છે
હમ છોકરાને સમજાવવા પાણી વેસ્ટ ના કરો
સાચું કયો છો તમે એક બાલ્ટીમાં હ એક બાલ્ટીમાં અ જ રંગ પેઢને તોડવું નથી.
હા અને આવારો કુતો કૂટી
સાચું કો છો અને આખિર હોલીની સાત વાત છે તમે થાપ પર તું હતો
હમ્મ.
પ્રેમ રંગથી રિશ્તા ગાળા કરો સુરક્ષા કેમિકલ રંગ ના વાપરો પાણી બચાઓ ડ્રાય હોલી ખેલો સ્વચ્છતા પછી સફાઈ કરો માાફી ચૂનો ભૂલો અને ખુશી દિલ ખોલશે હશો પરંપરા પૂજા અને કથા તો ભૂલી નથી
હા હા સે બોલ ના
અને તમે અને ઠાસ હું અને બુરાઈ પર અછાઈ કી જીત હોલીકા દહેન અને રંગોનો તિવાર મતલબ ભેદભાદ ભેદભાવ મિટાવ અને માફી મતલબ ગીલે શી ભઈ દૂર કરો પ્રગતિ જીસકી હર્બલ રંગ ઓર પાણી બચાઓ
હમ્મ શેખ ખેલી અમ
અને એકતા મતલબ કે સબ સાથ ખેલો ખુશી યાની તનાવ ભૂલ જાઓ પરંપરા યાની કે પૂજા કરો અને દાળ દાન મતલબ કે જરૂરતમંદ કો મીઠાઈ ખીલાઓ અરે નઈ શરૂઆત મતલબ ફાળગૂન કે સાથ નઈ શરૂઆત કરશો
હમ્મ શઈ કેવી
અમે અ એનું કેવાનો મતલબ બહુ સરસ છે જેસી કે હ મતલબ પરેમ મતલબ કે આપ ક મતલબ આપન સફારી કેમ કહી શકોને કે અ પ્રેમ હોવે તો પ્યાર હોવે અને કેમિકલવાળું રંગ નથી વાપરવાનો
હા સે જ ને
સાચું કયો છો તમે ને યાદ છે શા શાલની હોલી જે
હા બેન ટીચર પણ રંગમાં ભીંજી હતી જતી હતી
સાચું કહેશો અને મારી સહેલી ઓઈસરને પાણીથી ભરી પિચકારી મારી હતી પછી એક ઘંટા ક્લાસની બહાર ઉભા હતા
હાં અને આપણે ગુબારામાં રમવા ને છત પરથી નાખતા આવતા જે નીચે આવે છે એ ફીજી
સાચું કયો સો તમે મારા ભાઈ એ મને કાલો રંગ લગાયો હતુ તીન દિવસ સુધી મું મુંહ નહતો ધોવાયો
હા સહી કયો છો
એ દિવસ સોના જેવા હતા કોઈ ટેન્શન નથી બસ રંગ અને હર્ષથી હસી
મારા ભઈએ મને હાં તમે સાંભલ્યુ વૃંદાવનની હોલી
હાં હાં ફૂલોની હોલી મંદિરમાં બધા ફૂલ ઉડાવે
અને મ મથુરામાં લાઠી લાઠીવાલી હોલી છોકરીઓ છોકરાને મારે
હાં હાં અને પંજાબમાં હોલી અને હોલા માહોલ ઢોલ ભાંગડા
હાં ગુજરાતમાં ગરબા સાથે બધા જગાની અલગ છે
સાચું કયો શો તમે ઘુંઘરાની રેસીપી આપું અને મારી ભાભીને પણ આપશે અને હ મેંદા અ મેંદા દો કપ મોહન અને જ ચમચ ખેવા મેવા પીસ્તા અને ઘૂંઘરા બની આલે આ તમે તમે કરશો હેં બુન
હાં હાં
ઠીક હે તમે તમારું ધ્યાન જો હાં હાં તમે તમારું ધ્યાન રાખશો અને આપા હાં હાં જે સી ક્રિષ્ના
જે શી